હલો
હા અવાજ આવે છે.
હા આવે છે તમને આવે છે.
હા મને પણ હોય છે તો જણાવો આજે આપણેે સેના વિશે વાત કરીએ
હા હા આજે તમે કયો કઈક નવો ટોપિક તમને એવું કઈ લાગતું હોય
ના મને એવો કોઈ નવો ટોપિક તો કઈ યાદ નથી બધા જે છે જુના ટોપિકો યાદ છે કારણ કે હવે ત તો ટોપિક પણ નથી મળતા એટલા બધા
તમારી આજુબાજુ ના નજીક ના ફરવા ના સ્થળો ઉપર કઈક વાત થાય એવું હોય કે પછી આજુબાજુ કઈક એવું ફેમસ હોય તમારું તો મતલબ જે સિટીમાં રહવો છો ત તો મતલબ કુદરતનું હા પેલામ પેલો પાટનગર કેવાય હમણાં જે ગાંધીનગર છે તે રીતે તમારું મતલબ રાજધાની કેવાતું તો એવું શી ટી માં કંઈક હોય એ જાણવા જેવું કે એવું કઈક હોય એના વિશે વાત થઈ શકે
હા એ વાત તો તમારી સાચી જ છે કે ઇતિહાસમાં પાટણને આખે ગુજરાતની રાજધાની ગણવામાં આવતું એના કારણે જ અહિયાં મહારાજ જે હતા સિદ્ધરાજ જયસિંહ પછી એમના પિતા ત બધા અહિયાં અહિયાં જ વસવાટ કરતા હતા પાટણ શહેરમાં જ. અને એની પેલા કક એમાં તું એવું ખબર હ કે આખું પાટણનું જૂનું નામ ને અણિલપુર પાટણ છે એટલે એમાં જે રાજા ન એક મિત્ર હતો ને તો એમને રાજાને જાન બચાવી હતી બરોબર તો એ વ્યક્તિ ના નામ ઉપરથી પાટણ શહેર નું નામ આપવામાં આવ્યું છે એટલે રાખા પાટણ શહેર ને ને અનિલપુર પાટણ કહેવામાં આવે છે આ એક મેન છે હવે તો બધા પાટણ જ કહે છે ખાલી પણ ઇતિહાસ માં આવી ત અનિલપુર પાટણ આવી તે આખું નામ કહેવાતું હવે તો ખાલી પાટણ જ જોવા મળે છે કોઈને પૂછ્યું અહીપુર પાટણ ક્યાં છે તો કોઈને ખબર પણના હોય જેમ કે આપડે ગુજરાતમાં બીજું પણ છે પ્રભાત પાટણ તો હવે પ્રભાત પાટણ મા અ એ એ છે પણ હવે આવી રીતે એમનું નામ કેવુંતે પ્રભાત પાટણ આખું બોલા પાટણ કહીએને તો લોકોને આ જ વિચાર આવે અને અહિલપુર પાટણ કહીએ ને તો કોઈને ખબર જ ના હોય એવું છે.
હા એ વાત તો તમારી સાચી, હવે પાટણ કે તો ફસ્ટ જે તમે છો તમે જ્યાં રહ્યો છો તે જ યાદ આવે બાકી જે પેલું પ્રભાસ તપણ તે યાદ નહી આવે જે આપ આખું નામ બોલે પ્રભાસ પાટણ તો પછી જે વેરાવળ વાળું છે પાટણ તેનું નામ આવે એમ યાદ. એટલે એમ જોવા જઈએ તો તમારું સિટી બધાથી મતલબ જૂનામાં જૂનું મતલબ અ રાજાશાહી ટાઈમ નું છે ને એટલે શું રાજા નું હજી મહેલ કેવું બધું છે કે નથી મતલબ ક્યાં રે? છે હજી કોઈ રાજા છે વંશજી એ ના કે બધું પૂરું થઈ ગયું?
એટલે હવે વંશજો ને એમના બધા વંશજો હવે વિદેશમાં પહોંચી ગયા હોય. પણ મહેલ છે હવે એમાં મતલબ કે ફરવાલાાયક સ્થળ નથી એ પ્રાઇવેટ મિલકત બોલે છે એટલા એના કારણે ને સરકારે એને ફરવા લાય કે એવી તો કોઈ સ્થળ બનાવ્યું નથી હજી. અને પાછું ઓમ આપડે જોવા જઈએ તો ત્યાં આપડે પાટણમાં એક રાણીની વાવ છે બરોબર? તો એ રાણી ની વાવે ને રાણી ઉદયમાંથી એ બનાવડાવી હતી. એમાં એ પાછું, એમાં એ પાછું કેવું થયું કે વચ્ચે જે અમુક ટાઈમ માટે ને જયારે અંગ્રેજો આવે ને એ વખતે એને પહેલાના ટાઈમે મતલબ એક શું કેહેવાય આપડે પેલું રેતુડ ફૂલ્ તો કે તુફાન કે એવું કઈ કરે છે
એટલે પેલું પૂર આવેલું.
આ તો પૂર એટલે એમજ એવી રીતે કઈક થયેલું હતું તો એના કારણે ને આખી વાવ ઢંકાઈ ગઈ. બરોબર અને જે બીજા ઐતિહાસિક સ્થળો હતા ને જેમ કે હવે આપડે કીર્તિંદિ મંદિર જોઈ લો મોટેરાનું સૂર્યમંદિર જોયે લો તો બધા સ્થળો દેખાય દેખાતા તા તો એ સ્થળો દેખાતા હતા ને તો એ બધાને અંગ્રેજો એ તોપો થઈને એનાથી તોડી પાડ્યા અડ અડધા એમને એમ પડે છેને તૂટેલા છેને એવું છે અત્યારે. તો એના કારણે પણ રાણીની વાવનેને કઈ નુકસાન ના કરી શકે કારણ કે આખી આખી રેતીમાં ઢંકાઈ ગઈ હતી વાવ.
પછી ધીરે ધીરે ખબર પડી કે આ પાટણમાં ક્યાંક રાણી ની વાવ હતી તો પછી ત્યાંના લોકોને પૂછ્યું તો ને કઈ ખબર નથી એના વિશે પછી શો કોળ ને એવી રીતે બધું ચાલુ કર્યું તો ત્યારે ખબર પડી કે અહિયાં કઈક છે એક પથ્થર દેખાણો સામાન્ય તે એ પથ્થર ઉપરથી અંદાજો લગાવ્યો અહિયાં કઈક એવું ઐતિહાસિક જૂની વસ્તુ છે તો પછી ખોદવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે પછી શાંતિ શાંતિ અલગ અલગ કારીગરો બોલાવ્યા અને પછી આખી વાવ ખોદી કાઢી અને ખબર પડી કે આટલી મોટી વાવ હતી પણ અંદર ઢંકાઈ ગઈ હતી. જે વખતે મુઘલો ને એ બધા નું શાસન આવ્યું હતું ને એ વખતે વાવ ટઢંકાઈ ગઈ હતી આ. એટલે એ વખતે કોઈને ખબર જ નથી કે અહી આ જગ્યા ઉપર વાવ છે.
અને પાટણમાં તકલીફ પડતી હતી ને એના કારણે આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું પાણીની. ખૂબ જ તકલીફ
હા હા. હા બરાબર છે એટલે તમારે ત્યાં એમ પણ એ ઈલાકામાં પાણીની ખુબ જ તકલીફ છે, કેમ કે વરદ સાદો ઓછો પડે એટલે પાણી ન થોડું પ્રોબ્લેમ રે એટલે એ એ હિસાબ થી મતલબ ત્યારના જે રાણી હશે, એને એ ટાઈપનુંું બનાવ્યું છે આખું મતલબ એ મેં જોયું છે, તો આખુ ઊંડું છે, એમ કુવા ટાઈપનું ને એમ ઊડુ પણ ઊમધું મંદિર બનાવ્યું હોય ને એ ટાઈપ નો લાગે છે. એટલે આખું અંદર પાણી એટલું બધું ભરાઈ જતું હશે, તો એ પાણી નો ઉપયોગ લોકો. અ આખા વર્ષ પૂરતું કરતા હશે, એ રીતે એમને ગણતરીથી. મારા ખ્યાલે બનાવ્યું હશે અને પાછળની બાજુ કઈક તળાવ પણ છે, સહસ્ત્રલંગ તળાવ એવું મેં સાંભળ્યું છે.
હા એ શસ્ત્રલિંગ તળાવ પણ છે, અને એ તળાવ પણ પાછું એવું જ છે. એ એ સીધરાજ જયસિ એ બનાવ્યું હતુ અને એમાં કઈક
હવે બંને અત્યારે તો ચોક્કસ યાદ નથી, પણ એની પણ એક એવી જ ખાસિયત હતી. અને બીજું કે એ તળાવે ને આપડે તમને ખબર હોય, તો જે સરસ્વતી ડેમ છેને આપડે પાટણમા સરસ્વતી નદી તો ત્યા છે એ તળાવે થી સરસ્વતી નદી સુધી કનેક્ટ થતું હતુ, એ તળાવ ડાયરેક્ટ નદીનું પાણી તણાવમાં સંગ્રહ થતું હતુ અંદર એવી રીતે બનાવેલું હતુ, તળાવનુ નિર્માણ કરેલું હતુ પણ ઈ પણ ઢંકાઈ ગયુ હતુ, આખુ તે અત્યારે થોડા ઘણા અવશેષો જોવા મળે છે. હજી આખું જોવા નથી મળ્યું તળાવ શોધખોળ અત્યારે તો એ કદાચ બંધ થઇ ગઈ છે. ના તો અમુક આવવશે હા એટલે જ ને અને તળાવ પણ એટલું જ મોટું કે આપડે અહિયાયા રાણકી વાવ છેને, તો રાણકી વાવ થી છે સરસ એ સરસ્વતી નદી ત્યાં સુધી હવે, વચ્ચેલા ભાગમાં તો કોઈ અવશેષો નથી મળ્યા પણ શહસ્ત્ર મતલબ કે તળાવ રણકી વાવ જોડે મળ્યું અને આગળ સરસ્વતી નદી જોડે એના કેટલાક અવશેષો જોવા મળ્યા છે એટલે અંદાજો લગાવે છે, કે આવી રીતે નદીનું પાણી સીધુ તળાવમાં સગ્રહ કરવામાં આવતુ
પછી શ્રાપ મળ્યો વચ્ચે પછી પેલા તો એવું હતુ, ને શ્રાપ ને એવું બધું મળતું એના કારણે તે સરસ્વતી નદી માં પણ અત્યારેને આપડે જોવા જઈએ તો વરસાદ ની ઋતુ ત મતલબ કે ચોમાસામાં જ ખાલી પાણી હોય પછી પાણી સુકાઈ જાય પાણી ક્યાં જાય છે, કોઈને કશું ખબરજ નથી પડતી ડેમ આખો ડેમ બાંધેલો છે, તો પણ પાણી બધું જતું રહે છે.
અચ્છા એવું છે, એટલે પાણી હુ વચ્ચે આવ્યો હતો ને જયારે ફસ્ટ ટાઈમ અમારી ટુર હતી ત્યારે તો એ નદી અમે પેલુ ત્યાં નજીકમાં છે, તે ડાયનોસોર મ્યુઝિયમ છે. નદી લંગીને જવુ, પડે આપડે તો એ ફર્સ્ટ ટાઈમ અમે જોયું ને ત્યારે એમાં મતલબ સુકી એકદમ સકી હતી, અંદર પાણી જરા પણ નતુ એટલે અમે ત્યાં રિક્ષામાં જેમાં હતા તેને પૂછ્યુ હતું એને કીધું કે આમાં ખાલી ચોમાસામા થોડું પાણી દેખાય તે પણ પછી, આખા વર્ષ પૂરતું પાણી ક્યાં જાય કોઈને ખબર નથી. એટલે ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ જોયુ, અને એકદમ કોરી નથી એટલે આખુ મતલબ કશું એક ટીપું પાણી ના દેખાય ક્યાંય પણ એટલે ગરમી ના લીધે નીકળી જતુ, હશે કે જમીનમાં મતલબ જતુ, રહેેતું હશે કઈક હશે એનું કારણ
એટલે નદીને શ્રાપ મળેલો હતો એના કારણે આવું થાય છે. આખું તમે જોયું હશે તો બનાસકાંઠામાં જે બનાસ નદી છે ને. તે બધે બાખી બનાસ નદીનું પાણી ને પાટણ શર મતલબ કે એમાં આવે છે. ઈ સરસ્વતી નદી માં તો બનાસ નદી માં જયારે પૂર આવ્યું હતું ને. તો એ વખતે પાટણમાં હજી એવી. એટલું બધું પૂરની સ્થિતિ થઈ ગઈ હતી પણ ને પૂર હજી પાટણ શહેરમાં નહોતું આવ્યું કારણ કે નદીમાં જ. પાણી જેટલું બધું રહેતું નથી તો પછી પા જેટલું પાણી આવે ને એટલું. મારા પાંચ સ્ટોર મતલબ. કે ડેમ બાંધેલો હોય ને તો ડેમમાં પાણી રહેતું જ નથી.
સમજી ગયો એટલે પાણી નદી માં નથી ના રહેેવાથી તમે બચી ગયા મતલબ સમજો ને. એટલે પાણી બધું નદીમાં અંદર જતું રહ્યું એટલે એ રીતે. પાણી પેલું થઈ ગયું તમારે ત્યાં સુધી પહોંચ્યું નહીિ એમ.
હા એજ ને અને પાછું કે આ પાણી હવે. તમે જોયું હશે નદી હોય તો એમાં તો ડેમ બાંધેલો તોય પણ એમાં પાણી આવત. તું એના કારણે ચાલુ જ રાખવું પડે. મતલબ કે પાણી ચાલુ ને ચાલુ જ હોય નદીમાં જોવા મળે પણ આ નદી માં. પાણી તમને ના જોવા મળે ખાલી ચોમાસાની ઋતુમ જોવા મળે. કારણ કે શહેર ન ને બધું પાણી જેવું હોય ભવું થઈને બધું નદી માં આવે. ત્યાં બનાવેલું પણ પાછું એવું જ છે.
હા અમારા અહિયાં તો બધી નદીઓ કેવી છે કે આખું મતલબ. ચોમાસામાં તો ફૂલ એકદમ ફૂલ પાણી ઉપર ફૂલ બાંધેલો હોય ને.. પુલ ને એકદમ ટચો ટચ થાય. પણ એમ આખું બારે બાર મહિના પાણી તો હોય જ અંદર. એટલે પુલ પાણી થી નીકળે એટલે આજુબાજુના જે ખેતરો હોય કે જેને. પાણી ની મતલબ એટલી બધી તંગી ના પડે અને. આજુબાજુ ના અમારા મારા પપ્પા ના એક ફ્રેન્ડ છે તેમનું ખેતર છે નદી કિનારે મસ્ત. એકદમ મારલો મતલબ સીન સિનેરી વાળું છે. એક વખત ત્યાં ગયા હતા તો થોડો પણ તમે એક ફૂટ પણ ખાડો ખોધો ને એટલે તમને. પાણી દેખાાય છે. એ એક બાજુમાં નદી છે એટલે એનું પાણી ત્યાં મતલબ જમીનમાં રહી છે એક બે ફૂટ. ખાડો ખોજો ને એટલે તમારે પાણી ખાડામાં. દેખાવા માંડીએે તરત એટલે એટલું પાણી મતલબ ઊંચું છે અમારા અહં.
હા એ વાત તો તમારી સાચી છે એ તો મને પણ ખબર છે. અને પાછું કે આમાં તમને ખબર હશે કદાચ કે. પાટણ શહેર છે ને તો એના ઉપર થી અમદાવાદ શહેરનુંું નિર્માણ કરવામાં આવ્યું છે. અને પછી એ પાટણ શહેરમાં જે રાજનાિંહ. ને અમદાવાદ લઈ ગયા જય્યારે અમદાવાદ શહેર નું આખું નિર્માણ થઈ ગયું ને ત્યારે. પાટણ શહેર ની જેમ જ ત્રણ દરવાજા હતા ત્યાં જોવા મળશે તમને. પછી આપડે બીજા પણ એવી રીતે ઘણી વસ્તુ છે જે પાટણની. કોપી ટુ કોપી ત્યાં જોવા મળે છે ખાલી થોડુંક નામ અલગ છે પણ. તમે જોશો ને તો કદાચ ત્રણ દરવાજા પાટણમાં જેવા છે ને એવાને એવા જ ત્યાં બનાવેલા છે. એવી રીતે નામ અલગ અલગ આપેલા છે બધાને. પણ પાટન ની કોપી કરેલી છે અનેમ જોવા જઈએ ને એક રીતે કહીએ તો.
અચ્છા હા હા આ વસ્તુનો મને ખ્યાલ ના હતો. કારણ કે એટલું ખબર છે કે પાટનગર હતું આપડા ગુજરાત ન બહુ વર્ષો પહેલા. જયારે રાજાશાહી ચાલતી ત્યારે ને બધું પાટણ થી મતલબ આપડો હમણાં ગાંધીનગર થી. થાય એવી રીતે પાટણ થી થતું. એટલે એમ જૂનો છે એટલો ખ્યાલ છે પણ આ જે અમદાવાદ મતલબ. પાછળથી બન્યું છે તેનો ખ્યાલ છે પણ મતલબ આ પાટણના રાજા એ બનાવ્યું છે. એનો ઈતિહાસ નો મને ખ્યાલ ના હતો પણ તમે કીધું ત્યારે ખબર પડી મને.
હા એજ ને પાછું આમ તો ઘણી બધી આવી વાતો છે જે પણ હવે. આપડે જોવા જઈએ તો આ બધી વાતો તો ચાલતી ર કારણ કે ઘણા લોકોને તો હવે ખબર પણ નથી હોતી પાટણના ઈતિહાસ વિશે કે પોતે જે શહેરમાં રહે છે એ શહેર નો ઇતિહાસ જ નથી ખબર હોતી કોઈને
હા એ વાત તમારી સાચી હવે પોતાના શહેરના ઇતિહાસ વિશે તો આપણે જાણવો જોઈએ. કારણ કે આપણે જે શહેરમાં રહેતા હોઈએ તેના વિશે જો આપણને ખબર ના હોય તો તે મતલબ સારું ના કહેવાય આપણા માટે એટલે
ફોન કટ ના થયો શું કરવું છે, કન્ટિન્યુ કરશું.
કદ કરી દેશે.
તો વાંધો નઈ કાંઈ